કારજ ના જે
બસ એકદમ મજામાં તમે કહો કેવું ચાલી રહ્યું છે
બસ એકદમ મજામાં શું ચાલે છે આજકાલ તમારે લાઈફમાં
લાાઈફમાં તો ચાલે રાખે છેએ જે રીતના આપડે છે, એના સિવાય પણ કઈક થોડી નાની મોટી વસ્તુઓ અત્યારે થોડો સમય નીકાળીને જોયા કરૂ છું કે શું કઈ આગળ વધવા માટે શું કરી શકાય, નવી સ્કીલ્સ ડેવલપ કઈ રીતે કરી શકાય, અને આગળના જ સમયમાં કે આગળના અ આગળના જીવનમાં કે શું કઈ વસ્તુનો ટ્રેન્ડ હશે, અને એ પ્રમાણે આપણે એ માટે કઈ રીતે તૈયાર રહેવું જોઈએ, જેમકે અત્યારના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. અને આગળના સમયમાં એ કઈ રીતે આવી શકે અને કઇ રીતે માનવીઓના જીવનને સરળ બનાવી શકે. તો એ બધી વસ્તુ હું કંઈક ને કંઈક રસપ્રદ વસ્તુનું રિસર્ચ કરતો હોઉ છું. અને જોતો હોઉં છું બાકી બધું તો સારું ચાલે છે, બસ તમે કહો તમારે કેવું ચાલી રહ્યું છે.
બસ મારે પણ એમ છે એટલે મારે બી આવું જીવન તો એકદમ ઓકે ચાલી રહ્યું છે મારે ફેમિલી વગેરે બધું. ઓકે છે બસ અ એક નાનકડી એવી થોડી મતલબ એક ક્વેશ્ચન હતો મને કે મતલબ મારે બી હવે દેખો સપોઝ મે જે લેવલ પર કામ કરી રહ્યો છું. તો એ લેવલ થી મારે એક અ લેવલ અપ કરવું છે, મીન્સ કે પ્રમોશન તરફ જવું છે, મારે તો હું એના હિસાબે મતલબ મારામાં અમુક સ્કીલ્સ છે, જે મે ડેવલોપ કરવા ઈચ્છું છું કે જે મતલબ લીડરશીપ ક્વોલિટી કેહેવાય. પછી અમુક બેઝિક સ્કીલ્સ શીખવી છે, જેમ કે એક્સેલમાં થોડું એડવાન્સ લેવલમાં એક્સેલ શીખવું છે, મારે પછી મારે રી કોમ્યુનિકેશન સ્કીલસ પર કામ કરવું છે તો એના રિલેટેડ મને અમુક અમુક ક્વેશ્ચન્સ હતા. તો મતલબ એ કેવી રીતે કરી શકાય, શું કરી શકાય તો તગર તમારી પાસે કોઈ સોલ્યુશન હોય તો મને કહી શકો કે કેધા આપડે આપડા જીવનનો આ ગ્રોથ છે. એને ઇમ્પ્રુવ કરવા માટે મારે શું કરવું જોઈએ. કોઈ સ્ટેપ કોઈ રૂટીન હોય તમારું કોઈ તમારો એક્સપિરિયન્સ હોય તો કો ને મને
હા, ચોક્કસ ચોક્કસ અ તમારી જે આગળનું તમારે જીવનમાં શું શું હાંસલ કરવું છે. કે તમે મને જણાવ્યું અને મને જાણીને પણ ખુશ થયું કે તમે તમારા જીવનમાં અત્યારે આ વસ્તુ પર ફોકસ કરી રહ્યા છો કે તમારું ધ્યાન આ વસ્તુ કે તમારે પ્રમોશન લેવું છે, અને બીજું કોઈ સ્કીલ્સ શીખવી છે. તો હું એ કહીશ તમને કે અ કોઈપણ વસ્તુ ત્યારે થશે જ્યારે તમને ખુદ અંદરથી એક શોખ હશે એક લાગણી હશે અને અંદરથી એક એવું હશે કે મારે કંઈક કરી બતાવું છે. ત્યારે ને ત્યારે જ આ વસ્તુ થશે પ્લસ બીજી વસ્તુ એ છે કે આપણે જે તારીએ છીએ અને આપ આપણે જે કરીએ છીએ એમાં જમીન અને આસમાન વચ્ચેનો અંતર છે, બરાબર કે અત્યારે હું એમ કહું છું કે હું શાહરૂખ ખાન જેવો એક મોટો એક્ટર બની જાઉં. પણ એના પાછળ હું અગર મહેનત ના કરું અને હું મારા રોજિંદા જીવનમાંથી એ વસ્તુના પાછળ કે કોઈ એક એકટિંગ ક્લાસ છે કે કોઈ બીજી વસ્તુ છે જેના હું મારા જીવનના એક કે બે કલાક રોજ ના ના આપી શકું કે હું કંઈક શીખું નહી તો એમ તો હું શાહરૂખ ખાન ના બની જાઉં બરાબર. એવી જ રીતે તમારે કોઈ નવી સ્કિલ્સ શીખવી છે. તો નવી સ્કિલ્સ શીખવા માટે જેમ કે તમે એક્સેલની વાત કરી છે તો કોઈ પણ અ મનુષ્ય છે એ જન્મતા સાથે જ કોઈ સ્કિલ્સ લઈને નથી આવતું. તો એને બધી વસ્તુ શીખવી પડે છે. જેમ કે નાનું બાળક છે કે એ જયારે મોટું થતું હોય છે તે ઘરને જોતું આવે છે ઘરમાં શું ચાલી રહ્યું છે. અને એ પ્રમાણે જ એને એક એનું માનસિક વિકાસ થાય છે. અને જેવું કે ઘરમાં અગર તમારો માહોલ એવો છે કે લડાઈ ઝઘડા થઈ રહ્યા છે તો મા બાળકનું જે માઇન્ડ છે એ નેગેટિવ રહેશે. કે ભાઈ એક નકારાત્મક વિચારો આવવાના શરૂ થઈ જાય અને ઘરમાં જો આપણે એક સુખી સારું અને એક ડિસિપ્લિનવાળું વસ્તુ જીવન જીવતા હોય બધા લોકો સાથે મળીને. તો બાળક જય્યારે નાનું મોટું થતું હોય અને માનસિક વિકાસ થતું હોય ત્યારે એનામાં પણ એક ડીસીપ પ્લીન નામની વસ્તુ આવી જાય તો જે પણ વસ્તુ છે આપણા ઘડતરમાં છે. કે આપણે પોતાના જીવનને કઈ રીતે ઘડી શકાય આપણા જીવનમાં કઈ રીતે ડિસિપ્લિન લાવી શકાય. અને એ જ ડિસિપ્લિન કે ભાઈ મારે અગર એક્સેલ શીખવું છે તો હું રોજના એક કલાક કે બે કલાક હું આ વસ્તુને મારા આપીશ હું આ વસ્તુ વિશે શીખીશ. અને આ વસ્તુની હું સતત પ્રેક્ટિસ કર્યા રાખીશ જેથી કરીને મને એક દિવસ તો આમાં માસ્ટરી હાસિલ મળશે જ. કે હું એક સારું એવો એક્સેલમાં માસ્ટર બની જાવ કે એવી જ આપણે જે પ્રમોશનની વાત કરી તો પ્રમોશનના વિશે મારું કેવું એવું છે કે તમે જ્યારે કામ કરતા હોય કે તમારા કંપનીનું સ્ટ્રક્ચર કેવું છે? કે તમારું રોડમેપ શું થાય? હવે ફોર એકઝામ્પલ તમે કોઈ એક અ જુનિયર તરીકે દાખલ થયા તો તમને ખબર છે કે મારું રોડમેપ હવે એવું છે કે જુનિયર ત્યાંથી હું એસોસિએટ થઈશ ત્યાંથી હું અ સિનિયર થઈશ ત્યાંથી હું લીડ બનીશ લીડ બન્યા પછી હું એસોસિયટ મેનેજર બનીશ એસોસિએટ મેનેજર બન્યા પછી હું મેનેજર બનીશ. તો તમારો હોદ્દો તમને ખ્યાલ હોવો જોઈએ. અને બીજી વસ્તુ કે તમે જયારે જુનિયર તરીકે કામ કરતા હોય તમારે એસોસિએટ તરીકેની તમે શું જવાબદારી નિભાવી શકો અને એ વસ્તુ તમે કઈ રીતે કરી શકો? એ વસ્તુ મહત્વની છે. જેમ કે હોય એસોસિએટમાં અને તમારે સિનિયર માં જવું હોય તો સિનિયર લોકો કઈ રીતે પોતાની જવાબદારી નિભાવતા હોય છે એની શું જવાબદારી હોય છે કંપનીમાં એ વસ્તુ જાણીએ અને એના જેવું કામ કરવાનું આપણે સતત ચાલુ કરીએ રાખીએ. અને જેમ કે હવે સિનિયર છે પણ ટીમ લીડ છે કોઈ કે ટીમ લીડ પોતાની લ ટીમ મેનેજ કરે છે પાંચ લોકોની છ લોકોની કે દસ લોકો ની તો તમે જ્યારે સિનિયર થઓ તમારે જીવનમાં રોજની એક કલાક કામ હોય કે એક કલાકના અંદર તમારે એવું વિચારો કે ભાઈ હું ટીમ લીડ તરીકે હું દસ લોકોને મેનેજ કરું છું અને આ દસ લોકોને કઈ રીતે કામ તો એક પ્રેક્ટિસ પડશે તમને કામ કરવાની અને તમને અંદરથી જ તમને ચેલેન્જીસ મળ તા રેહશે કે તમને શું આમાં ચેલેન્જીસ મળે છે ને જ્યારે તમે ટીમ લીડ બનશો ત્યારે તમે એ ચેલેન્જીસને અ ચેલેન્જીસ ત્યારે પણ આવશે અને પણ એના પહેલા તમને અને આ સોલ્યુશન કે આ સિચ્યુએશન માંથી ઓવરકમ કઈ રીતે કરવું એ તમને ખ્યાલ આવી જશે ઓલરેડી.
સાચી વાત છે તમે મને કીધૂ
કે જયારે તમારે પ્રમોશનનું એ વસ્તુ જોવી હોય તો એક સ્ટેપ વધારે આગળનું વિચારી અને એ સ્ટેપની જવાબદારીઓ શું રહેશે એ જવાબદારીઓ અત્યારના કરંટ કે ચાલી રહ્યા જીવનના અંદર તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. કે લાવવી પડે ત્યારે જઈને તમને જ્યારે પ્રમોશન થાય મળી પણ શકે અને આ વસ્તુ કરવાથી જે કંપનીમાં મેનેજમેન્ટ વાળા લોકો હોય એ લોકોને ખ્યાલ આવે કે હા ભાઈ અ પેલો માણસ આ વસ તું મતલબ ટીમ લીડ બનવા માટે કેપેબલ છે એ બહુ જ બધા એફર્ટ કરે છે અને અ એફટ ક્યારેય વ્યર્થ નથી જતા
સાચી વાત છે તો તમે જે રીતના મને
તમારે શું માનવું છે?
બસ તમે જે જણાવ્યું મને મારું બી એવું જ માનવું છે અને હું મારા એના ડેવલપમેન્ટ માટે સ્ટાર્ટ બી કર્યું છે. કે સપોઝ તમે જેમ કીધું કે એક્ટિંગ રોલ તરીકે કામ કરવું જરૂરી છે સપોઝ કોઈ પર્સનનું મેં સીનિયર લેવલ પર છું સિનીયર મેનેજર અગર મારે સિનયર મેજર સોરી અ અમનાહું સિનિયર લેવલ પર સેનિયર એમ્પ્લોય છું. તો મારે એસોસિએટ મેનેજ મતલબ મેનેજર બનવું છે એસોસિએટ મેનેજર તમને અસોસિટ મેનેજરનું શું કામ કરી રહ્યો છે? તો હું એ ઓબ્ઝર્વ બી કરું છું અને એના રિલેટેડ હું એમની સાથે બેસીને શીખુ બી છું. કે તમે શું શું કામ કરો છો? કેવી રીતે ડિલિવર્ડ કરો છો? તમને શું ચેલેન્જીસ આવે છે રોજના જીવનમાં? હવે એ ચેલેન્જીસ ને તમે ઓવરકમ કેવી રીતે કરો છો? તો હું એ બધું ધીરે ધીરે ગ્રીપ લઉ છું એમના પાસેથી અને શીખું છું તો એક મારા મેનેજરને બી વસ્તુ આવે છે ક્યા ભાઈ આ વસ્તુ આ ભાઈ શીખે છે? આપ મારો એમ્પ્લોય છે આ શીખી રહ્યો છો અને શીખવાની વિલિંગનેસ છે તો પછી જે તે ટાઈમે જયારે વેકેન્સી કે કશું પ્રમોશન નો ટાઈમ આવશે તારે એક એમના મગજમાં બી હિંટ થશે કે હા, ભાઈ આ વ્યક્તિ આ વસ્તુ પર કામ કરી રહ્યો હતો ને, કરી રહ્યો છે. તો હું અને એક મોકો શકું છું. તો એક મારો એ બેનિફિટ બી છે. જો મોકો નહી મળે, તો મેં શીખેલું ભૂલી તો નથી જઉં. અગર બીજે, બીજે ક્યારે કશું કોઈ ઓપોર્ચ્યુનિટી આવશે તારે મને એ વસ્તુ કામ તો લાગવાની જ છે. તો હું એ હિસાબે હમણાં મારી વિલિંગનેસ પર કામ કર્યો રહ્યો છું. અને જેમ તમે કીધું કે ટાઈમ આપવો પડે, તો હું મારા જોબના એક્સ્ટ્રા અર્સમાં મતલબ એક્સ્ટ્રા વર્ષનામાંથી ટાઈમ કાઢું છું. મારો જોબનામાંથી એક એસ્ટ્રા અવર્સ કાઢું છું અને હું એમાં અ એક ક સપોઝ મેં એક કોર્સ લીધેલો છે એક્સેલનો તો હું એ ઓફસલનનો કોર્સ બી કમ્પ્લીટ કરી રહ્યો છું. સાઈડ, સાઈડમાં. રોજના એમ મતલબ રોજનું વીસ મિનિટ, પચીસ મિનિટ શીખું છું. એલે કલાકનો વિડીયો જોવું ત્યારે પાંચ દસ મિનિટનું શીખવા મળે મને. તો એ હિસાબે મે એવી રીતે ટાઈમ આપીને, ધીરે ધીરે મારા સ્કીલ બી ડેવલપ કરું છું. એક્સેલની જે કમ્યુનિકેશન્સ માટે હું યુટ્યુબમાંથી વિડીયો જોઉં છું. વિડીયો પર કામ કરી રહ્યો છે કે હા, ભાઈ લોકો કેવી રીતે વાત કરે છે. પ્રોફેશનલ માનસ તો હું એ હિસાબે પછી બધા મારામાં ગુણ ધીરે ધીરે ડેવલોપ કરવાનું ચાલુ કરી દીધું છે. હા, હોપ શું મને જે તે ટાઈમે જે ઓપોર્ચ્યુનિટી મળશે હું, ત્યારે જે ડિફાઈ રોલમાં કામ કરીશ, ત્યારે મને બધા એક્સપિરયન્સીસ કામ લાગશે. તો હમણાં મે મારા સ્કીલસ પર કામ કરી રહ્યો છું ખાલી.
ના ના, ખુબ જ સારી વાત કેવાય. અને હું તો એમ કહું છું કે કોઈ પણ માણસ પરફેક્ટ નથી હોતો. દરેક માણસોને કંઈક ને કંઈક નવું નવું શીખતું રહેવું જોઈએ. અને એનાથી જ અ માણસને ખ્યાલ આવે કે ભાઈ આ વસ્તુ અને એનું નોલેજ વ ધે બરાબર. અને એના સિવાય પણ હું એમ કહીશ, કે અગર એક્સેલ તો ઠીક છે એક્સેલ સિવાય પણ બીજી કોઈપણ વસ્તુ હોય તો લોકોને એમાં રસ ધરાવો જોઈએ અને એનું નોલેજ પ્રાપ્ત કરવું જોઈએ. અને આવું કરવાથી જીવનમાં ખરેખર ઘણો અ લાભ થશે અને આગળ જતાં જીવનમાં ઘણીબધી જગ્યાએ આ વસ્તુઓ કામમાં પણ આવશે. તો તમારું આજે જાણી અને મને ખરેખર ખૂબ આનંદ થયો અને એના સિવાય હું એ પણ ચાહું છું કે, તમે પણ અ કયક નવી નવી વસ્તુ શીખતા રહો અને લાઈફમાં જીવનમાં એપ્લીમેન્ટ ક રતા રહો જેથી અ જીવનમાં એક અ જે કેવાય ને, કે એક નોલેજ કે જ્ઞાન એ આપડુ વધતું રહે અને આપણને ક્યાંય પણ કોઈપણ સમયે કામ આવી શકે છે જે વસ્તુ તો તમારી સાથે આ વસ્તુ ડિસ્કસ કરીને, મને ખરેખર ખૂબ જ આનંદ થયો અને ફરી મળીશું અને કરીશું કોઈપણ એક વાર્તાલાપ કોઈપણ ટોપિક પર અને મળતા રહેશું, તો તમારો કિંમતી સમય આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. અને ફરી મળીશું.
સાચી વાત છે અ.. તમે મને જે ગાઈડન્સ આપ્યું. દેશ પ્રમાણે તો એ બદલ તમારો ધન્યવાદ. અને તમારી સાથે વાત કરી મને ખુબ આનંદ ભી થયો અને નવું કઈક શીખવા મી મળ્યુ. તમારે કયા રોડ મેપમાં કામ કરવું સે? તો એના માટે તમારો ધન્યવાદ અને મળતા રહીશું ને? કઈક નવું આવશે તો હું તમને કનેક્ટ પણ કરીશ સામેથી ભી.
ચોક્કસ ચોક્કસ સારું તો મળીએ પછી. હા. હા.